હાલો. હા મને પણ
હવ તું કેમ છે? થા
હા બસ હું મજામાં.
શું, શું કેવી ચાલે તૈયારી નવરાત્રિની? હવ જમી લીધું.
હમણાં તો ચાલી રહી છે સારી નવરાત્રી છે તૈયારી નવરાત્રીનો ઉત સાહ બી એટલો જ છે
અમારે બી અહિયાં જોરો શોરોથી તૈયારી ચાલી રહી છે.
હા. તોને તો નવરાત્રી એમ બી વધારે ગમે જ છે, એટલે અને મને પણ બહુ જ ગમે છે હા.
હા મને બી બહુ જ ગમે છે. તને નવરાત્રી સ નવરાત્રીમાં સૌથી વધ ત્યાર શું ગમે છે?
મન તો નવરાતિમાં સૌથી વધારે ગરબા રમવાનું, ચણિયા ચોળી પહેરવાનું પછી મિત્રો સાથે આનંદો માણવાનો. અને પછી રાત્રે ગરબા ગાયા પછી જે આપડા ગુજરાતીઓનો જે નાસ્તો હોય ખાસ નાસ્તો તો ફાફડા જલેબી એ બધું ખાસ કરીને આપણને જે મળતું હોય ખાવા જવાની એ મજા જ કઈક અલગ છે.
મને બી ગરબા રમવા તો ખૂબ ગમે પણ સાથે સાથે જે માતા જે પહેલી માતાજીની આરતી હોય ને એમાં ભાગ લેવું મને ખૂબ ગમે છે.
હા મતલબ ગરબા રમવાનું ચણિયા ચોળી પહેરવાનું બહુ જ ગમે
હા આ નવ દિવસના લોકો માતાજી દિવસમાં લોકો મા તાજી દૂ દરમિયાન ખૂબ સ્વરૂપની પૂજા કરે છે.
હા કારણ કે આ દિવસે નવ માતા ને અલગ અલગ નવ માતા ને પૂજવામાં આવે છે. જે જે દરરોજે સાંજે આપડા ઘરે તે માતા ને યાદ કરીને એમની આરતી કરવામાં આવે છે. અને મને પણ એ બઉ જ ગમે છે કે એના લીધે આપણે આપડા માતાજીનું આમ એમના થી આપણને પ્રેમ ભાવ બોઉ વધતો હોય છે.
અમારે તો અહીંયા જ્યારે નીચા સોસાયટીમાં મળીએ ત્યારે ભેગા થાય ત્યારે બી આરતી કરીએ અને ઘરે બી હું મારા પરિવાર સાથે સાથે મળીને આરતી કરું છું
હા સાચી વાત છે નવરાત્રી માત્ર નૃત્ય નો તહેવાર નથી પણ એક એક ભક્તિ અને શક્તિ અને ઉપાસના નો પણ તહેવાર છે.
હા એમાં આપણે સમય આપે ને તો એ ખૂબ શાંતિપૂર્વક લાગે છે.
હા અમારે તો દરરોજ સાંજે દીવો પ્રગટાવીને આરતી કરવામાં આવે જ
હા. અમારે બી અહીંયા. દીવો થાય પછી આ અમે બધાને આરતી આપીએ ને પ્રસાદ વેચીએ ને
હા તું શું આ વખતે નવો ડ્રેસ લીધો કે નહી.
આ વખતે તો નવે નવ દિવસની અલગ અલગ ચણિયા ચોરી મેં તો બનાવડાય છે.
હા એક પરંપરાગત અને એક આધુનિક ડિઝાઇનોથી હૈ ને.
હા એકદમ બધામાં અલગ અલગ ક્યારેક કોઈક કંઈક ડ્રો કરેલું છે. એક ચણિયા ચોરીમાં તો આખું ટ્રેડિશનલ વે થી ડ્રો ડ્રો કરેલું છે.
હા સરસ મારે મેં પણ આવખત સુંદર ચણિયા ચોળી અને કેડિયાસ્ની જ્વેલરી લીધી છે.
બરાબર ગરબા રમતી વખત તે પરંપરાગત વસ્ત્રોમાં એક અલગ જ આનંદ આવે છે નહીં આમ ઘાઘરો જેમ ફરે ને એ બધું
હા હા અને આજકાલ તો અલગ અલગ થીમ પણ ગરબામાં યોજાય છે તમને ખબર છે જે આમ મોટા મોટા ગરબા થતા હોય મુંબઈ પછી અમદાવાદ એ બધી જગ્યા એ આમ અલગ અલગ રીતે ગરબા થાય છે અને એમાં એક ટાઈમલી હોય છે કે નવ થી બાર સુધીમાં જ ગરબા રમી શકાય કે તે જેથી જે આજુબાજુ ના લોકો હોય એમને ડિસ્ટર્બ
હા પણ આમ છેક સવાર સુધી ગરબા ગાવાની કોઈ મજા જ અલગ છે.
હા એ તો છે તો તું ગરબા શીખવા માટે તો ક્લાસીસ માં ગઈ
હા હું તો આ વર્ષે છે ને યુટ્યુબયુ ઘરેથી જ યુટ્યુબમાં શીખી છું બધા ગરબા નવી નવી સ્ટાઇલો
હા મેં બી થોડા દિવસ પહેલા જ ક્લાસ કર્યા હતા અને હવે થો નવા સ્ટેપ બી શીખી છે ગઈ છું
હ આ આ વખતે બહુ વધારે મારે નવી નવી સ્ટાઇલો નીકળી છે હું હું છે મારી મમ્મી સાથે કર હો મારી મમ્મીને બી બહુ શોખ છે
હા આજકાલની ટેકનોલોજી થી બી શીખવું પણ સરળ બની ગયું છે જેમ કે આપણે કઈવી વસ્તુ તો આપણે આપણા ફોન સાથે શેર કરી તો આપણા તરત જ એનો કોઈ આઈડિયા આવે છે જેનાથી આપણે બધી જ વસ્તુ અત્યારે સરળ બની ગઈ છે શું કેવું તારું સાચું ને
હા સાચું પણ ગરબા ગરબા રમતી વખત શિસ્ત અને સુરક્ષાનું પણ ધ્યાન રાખવું જોઈએ
હા કારણ કે ભીડભાડમાં ધક્કા મુુકી ન કરી અને સૌનો આદર કરવો એ બી એક આપણી સંસ્કૃતિ અને એક આપણા સંસ્કાર છે કારણ કે આરતી માં બાળકો અને અમૃતો વધારે હોય તો એમનું ધ્યાન રાખ હું એ આપડી યંગ જનરેશનની એક સંસ્કાર કહેવામાં આવે છે
અને હું આજે ઘયડા લોકો હોય કે જે બી મમ્મી પપ્પા હ એ આ નવ દિવસ ઉપવાસ પણ કરતા હોય છે
હા મારી મમ્મી પણ કરે જ છે હા મારી મમ્મી તો નવ દિવસ ઉપવાસ રાકે અને ભોજન જ કરે
હ આમાં છે ન આ આ ઉપવાસ કરવાથી એ લોકોને ભક્તિ ભાવના વધે છે અને આત્મનિયંત્રણ પણ વધે છે
હા તમને ખબર છે કે આ નવરાત્રી નો અર્થ શું છે
હા નવ એટલે નવ દિવસ અને રાત્ર રાત્રિ એટલે રાત તને એવી ખબર હતી કે આ
સોમાં
હા અને આ દિવસોમાં માતા શક્તિ ની આરાધના પણ કરવામાં આવે છે
હા તને આવી ખબર નહોતી
ના મને ખબર હતી પણ આ મારે વધારે જાણવું હતું કે તને પણ વધારે કઈ ખબર હોય તો તું મને ક
પણ આ તહેવાર આપણને સારા વિચારો અને સકારાત્મક જીવન જીવવાની પ્રેરણા પણ આપે છે કે તમે તમારું તમારું જે ટ્રેડિશનલ ટ્રેડિશન છે તેને તમે સ્વીકારો અને તમે માતાજીની ભક્તિ કરો ઉપવાસ કરો એ બધું જ આમાં આપણને દેખવા મળે છે
હા આ પ ગ નવરાત્રિ એવો એક પ્રસંગ છે જ જે એવો એક તહેવાર છે જ્યાં ગરબા ગરબામાં ધર દરમિયાન જે લોકો છે ને એ જાતિ ધર્મ અને ભાષાને એ બધું સાઈડમાં અલગ કરીને બધો એક સાથે આનંદ મેળવે છે
હા એજ તો આપણા તહેવાર ની સૌથી મોટી ખાસિયત છે કે આપણા માતાજી ના ગરબામાં કોઈ પણ જાતિ ન ભેભાગાવ કરવામાં આવતું નથી બધા સાથે મળી અને માત્ર જેના ચોકમાં ગરબા રમે છે
હા આપણે જ્યારે બાર બી જતા હોય છે ને ત્યાં નવરાત્રિ નવરાત્રી છે ને સ્થાનિક કલાકારો પણ ગાય છે અને ત્યાં બધા એકદમ સારી રીતે ત્યાં બધા ગરબા ગાય છે
હમ નવરાત્રી થી સ્થાનિક કલાકારો અને વેપારીઓને પણ રોજગારો મળી રહે છે કારણ કે નવરાત્રીમાં આખી રાત જેથી ઘરબર ચાલુ હોય તેનાથી નાસ્તો પાણી ઠંડા એ બધા જ લોકો ને એક રોજગાર બી મળી રહે છે
હા ત્યાં બધા ખાય પી અને મોજ કરે ત્યાં ગરબાનો અડધા તો ક્લાસીસના બી ત્યાં કોમ્પિટિશન બી હોય છે કે એ લોકોને પ્રાઇઝ બી મળતું હોય છે
હા એવું મેં જોયું છે અને તને ખબર છે ચણિયા ચોરીઓ આભૂષણ સંગીત અને ખાણા પીણીની વ્યવસાયમાં પણ વધારો જ થાય છે કારણ કે બધાને જેવું જોવે તેનાથી વધુ ને વધુ સારું કરવાની પ્રેરણા મળતી હોય છે
એટલે જ તો નવરાત્રિ સાંસ્કૃતિક રીતે પણ મહત્ત્વનો તહેવાર છે
હા અને આર્થિક રીતે પણ મહત્વનો જ તહેવાર છે
હમ સાચી વાત એકદમ પણ આપણે અવાજનું અને સ્વચ્છતા પણ આપણે બહાર ક્યાંય ગરબા રમવા ગયા હોય ત્યાં આપણે સ્વચ્છતા પણ જા જડાવવી જોઈએ
હા અને અવાજ ન પ્રદુષણ ન થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ કારણ કે સ્વચ્છતા અને અવાજ એ બંનેને ધ્યાનમાં રાખીને જ આપડણે આપણા તહેવાર ને આગળ લઈ જવાનો હોય છે
હા આપડી બી એક જવાબદારી છે પણ તું આ વર્ષે ક્યાં જવાની અા ગરબા રમભ
હા હું આ વર્ષે અમારા વિસ્તારમાં ગરબામાં જઈશ અને તું
અ હું હું બી અમારા સોસાયટી ટીમાં અને પછી એકાદ દિવસ હું બહાર ક્યારેક કોઈ કલાકાર સારો આવશે તોરે હું બહાર જઈશ
હા ખુબજ મજા આવશે એની
હા હા પણ સાથે આભ અભ્યાસનું પણ ધ્યાન રાખવું પડશે
હા સાચું આનંદ અને જવાબદારી અને ભણવાનું બ ૂને સાથે લઈને જ ચાલવું પડશે આપણે કારણ કે અત્યારે ગરબાની સાથે સાથે આપણું ભણવાનું પણ એટલું જ જરૂરી બની ગયું છે
હા કેમ કે જેમ જેમ નવ જેમ નવરાત્રી પશે એનું એક અઠવાડયે પછી જ આપણી પરીક્ષાઓ આવશે
હા આજે નવરાત્રી વિશે આપણેે ખુબ જ વાત કરી હે ને એટલે હું કેટલા દિવસ વિચારતી હતી કે નવરાત્રી આવી રહી છે હું આને ફોન કરી અને વાત કરું કે નવરાત્રીમાં શું શું પ્લાન છે તારો એટલે મે
હા મને પણ એવું થાય છે કે છેક ચાલ આપણેે એક પ્લાન આ વર્ષે સાથે ગરબા રમવાનો પ્લાન કરીએ
હા જરૂર આપડે એક મોટા ગરબામાં કાર્યક્રમમાં જઈશું અને તમે બીજી વાત ખબર છે કે નવરાત્રીમાં સૌથી વધારે મહત્વ અંબે માતા ને આપવામાં આવે છે. અને એ અંબે માતા નું મોટું મંદિર એ અંબાજીમાં બી વરાજમાન છે. અંબે માતા નું ત્યાં ઘણી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પણ જાય છે. હા
હા મને ખબર છે અમારા પરિવારમાંથી બી ખુબ ત્યાં જતા હોય છે દર્શન કરવા
હા અને આપડી નવરાત્રી પોતે પછી એક આમ ભગવાનની પણ એક નવરાત આવતી હોય છે કે જેમાં એ ભગવાન ની નવરાત્રી માનવામાં આવે છે જ્યાં એમાં અંબાજીમાં વધારે પ્રમાણમાં લાાઈટિંગ નવા નવા કાર્યક્રમો મોટા કલાકારો બધા જ ત્યાં જાય છે અને શાંતિમય ભગવાનની માતાજી ની પ્રેરણા કરે છે.
હમ તે સારું મને તો આ નોતી ખબર સારું થયું ત મને કીધુ
હા તો તું આ વખતે જો તને ટાઈમ મળે તો તો અંબાજી જરૂર થી દર્શન કરવા જજો
હા હું તો કઉ તું બી આવજે મારા જોડે
હા સારું ચલો ચલોો આપડે જઈશું હવે આપડે ભણવાનું કરીએ આપડું હવે ટાઈમ થશે.
હા આપડ અત્યારે ભણી લઈએ તો નવરાત્રી માં સારું રેશે
હા જરૂર જરૂર ચલોો બધાને માતાજી બધાને સુખ શાંતિ તેની સમૃદ્ધિ આપે
હા, જય માતાજી